હલો.
હેલો ગુડ ઇવનિંગ, કેમ છો તમે?
હા ગુડ ઇવનિંગ. બસ મજામાં, તમે કેમ છો?
બસ બધું મસ્ત ચાલે છે, બસ મજામાં.
હમ્મ.
બાકી ઈ એ બધું તમે અહ મને તમારી હોબીઝ વિશે કાઈ કહી શકશો?
હોબીઝ રીતે તો મોસ્ટ ઓફ મને થોડુંક સ્નુકર કે રમવામાં મજા આવે, રીડિંગ સારી લાગે, ને સ્ક્રોલિંગ હાલે છે મોસ્ટ ઓફ ટાઈમ તો. અને ચેસ રમું મોસ્ટ ઓફ ટાઈમ.
આજકાલની જનરેશનને તો સ્ક્રોલિંગમાં જ વધુ ઇન્ટરેસ્ટ હોય છે. પણ તમે સ્પોર્ટ્સમાં કાઈ કહી શકો?
સ્પોર્ટ્સમાં હું ઓન ગ્રાઉન્ડ જે ફિલ્ડ એક્ટિવિટીઝ હોય જે ફિઝિકલ હોય, એમાં હું ક્રિકેટ રમવા જાઉં સિનિયર્સ પૈકી.
ઓકે તો તમને ક્રિકેટનું સારું અહ ઇન્ટરેસ્ટ છે?
હા મારા ફાધર ને બી હતું અને મને બી.
ઓકે. તો તમે એમાં તમે જસ્ટ ફન રીતે કરો છો, કે પછી તમે એમાં તમારું કેરિયર પણ વિચારી શકો છો.
કે ઇવનિંગમાં બધા ભેગા છીએ તો રમી લીધું.
ઓકે તો મતલબ જસ્ટ એઝ ધ માઇન્ડ ફ્રેશ કરવા, કે પછી તમે કોલેજની ઈનિંગ્સ કે પછી કોઈ બહાર આપણેે જોઈ શક કે કે કોઈ એવી ઈં નિંગ્સ હોય જેમાં કોમ્પિટેટિવ રીતે તમને ભાગ લેવામાં ઇન્ટરેસ્ટ ખરો?
ના, ના એટલું બધું ઇન્ટેન્સ જવાનો વિચાર નથી. મારું ક્લિયર છે કે ખાલી માઇન્ડ ફ્રેશ માટે જ હું સ્પોર્ટ્સને લવ. કોઈ ફિલ્ડ કોઈ બી સ્પોર્ટ્ અંદર કોમ્પિ લેવલ સુધી જવાનું વિચાર્યું તો નથી અત્યારે.
ઓકે, કેમકે બોડી હેલ્ધી રાખવા માટે પણ સ્પોર્ટસ ઓનગા રાઉન્ડ રમવું બહુ જરૂરી હોય છે તો તમે ક્રિકેટ સિવાય બીજું કાઈક તમને ગેમસમવામાં આવડે?
હા હું વોલીબોલ બી ક્યારેક ક્યારેક રમું બાસ્કેટબોલ ફૂટબોલ ઓલમોસ્ટ બધા સ્પોર્ટ્ રમી લઉં છ.
હમ તો, મતલબ તમે જયારે સ્કૂલમાં કે હતા તો તમે કોઈ સ્પોર્ટ્સ વધારે રમવું કે પછી સ્પોર્ટ્સ વીકમાં તૂ આ પાર્ટિસિપેટ કરવું તમે પસંદ કરતા હતા કે નહી પહેલાથી તમે ખાલી ફોન રીતે જ લ્યો.
ના હું સ્કૂલ ના અંદર તો ફૂટબોલને સિરિયસલી લેતો હતો સ્કૂલની ટીમનો વાસ કેપ્ટન હતોૂલ ટ અ ખેલ અ અમે રમવા બી ગયા ત્યારે સારું રમતું હતું.
ઓકે, તો તમારી હોબીસ ની તો વાત આપણે કરી.
કરી પણ તમને કોઈ એ ગમતા હોય મ. મને મનગમતા હોર્સિસ કેટ. હા ભાઈ કેટ તો ઇન્ફેક્ટ મારા ઘરે છે બી બે તન.
ઓકે તો તેની સાથે તમને કેવું એક્સપિરયન્સ રહે છે કેટ સાથે રહીને, કેમ કે કેટ પ્લેએબલ એનિમલ છે જેના સાથે રહીને આપણું માઇન્ડ પણ ફ્રેશ રહે છે. છે અને જો આપણે તેને સારી રીતે શીખવાડીએ, તો એ બહ જ સમજદાર પણ બને છે આપ આપણી સાથે રમે છે, આપણી વાતો માને છે તો તમારી કેટસ કેવી છે?
હા મારી કેટ એકદમ ટ્રેન્ડ છે, બસ એકદમ એન્ઝાયટી ટેન્શન જેવી હોય બધું નખરી જાય, એના ભેગી તમે દસ પંદર મિનિટ રમો, ઇન્ટરેક્ટ કરે તમારા સાથે સારી રીતથી. ને માઇન્ડ ફ્રેશ કરી દીએ તમારુંસ. સારી રીતથી.
યસ. અને બીજા અમુક લોકો જે બર્ડ્સ પણ રાખતા હોય છે ઘરમાં, તો એના વિશે તમારું શું કેવું છે?
હું નાનો હતો ત્યારે કબૂતર નો શોખ હતું મને, બટ અત્યારે એમ થાય કે નહીં બર્ડસને આમ બાંધીને ન રખાવવા, પણ ઘણા બર્ડસ હોય જે કેજ માટે જ હોય. જેમકે ઈનબ્ર્રીડ કેજ હોય ઈ તમે-તમે ઓપન એન્વાયરમેન્ટમાં સર્વાઈવ ન કરી શયકો, ઈ તમે રાખ તા હોય તો કોઈ ઓલું નથી મારા હિસાબથી. બાકી બીજા બર્ડસ ને કેચ કરવું સે, બરાબર વાત નથી.
ઓકે. તો આ તો આપણે હોબીઝની વાત કરી, એનિમલ્સ હોબીઝની વાત કરી, અને બીજું કોઈ એવા તમને શોખ ખરા જેમ કે આજકાલની જ નરેશનમાં બધાને શોખ હોય છે જેમ કે ગાડીયું ના કલેક્શન, કે પછી કોઈ એવી વસ્ તોઓના કલેક્શન જેની હોબીઝ તરીકે પણ લેકો લ લેતા હોય છે એમ.
હા. મને કાર્સ ને બાઈકસ બેયમાં ઇન્ટરેસ્ટ છે નાનપણથી, એટલે પેલેથી જ કાર્સ ને ગાડી ના તરફ સોફ્ટ છે.
ઓકે. તો મતલબ તમે આવા કલેક્શન્સ બનાવેલા છે, કે પછી તમે વિચારો છો કે તમે ફ્યુચરમાં
ના, અત્યારે તો વિચારીએે છીએ કે ફ્યુચરમાં બનાવશું.
ઓકે તો તમે આવા કઈ કલેક્શન બનાવ્યા નથી બીજી કોઈ તમારી એવી હોબીસ ખરી જે તમે કેહેવા માંગતા હોય.
મને ઇલેક્ટ્રોનિક્સ ના કામ કરવામાં મજા આવે સર્કિટ્સ બનાવવું એક્સ્ટ્રા એકસ્ટ્રા ટાઈમ માં ફ્રી માં કઈક પ્રોજેક્ટ બનાવી લેવું પછી કોડિંગ કરવું ક્યારેક ક્યારેક ફ્રી ટાઈમમાં ઈ બધું કામવામાં વધારે મજા આવે કા તો ફ્રેન્ડ પ ઇન્ટરેક્ટ કરીને કયક ગ્રુપ પ્રોજેક્ટ બનાવીએ. કા તો કઈક મેજોરિટી કઈક બિલ્ડ કરીએ એના અંદર વધારે મજા આવે.
ઓકે તો તમે એવું કઈ કરેલું છે ખરું.
હા અમે મોસ્ટ ઓફ ફ્રી ટાઈમમાં મારા પાસે બસ સિનિયર્સે મને આપેલી હતી. સર આખી કીટ્સ જે આડીનોઝની એ બધ હોય તો ગાયરોસ્કોપને એ બધું અમે બધા ટ્રેઈન કરતા હોએ ફ્રી ટાઈમના અંદર પ્રોજેક્ટસ બનાવતા હોઈએ.
હમમ હમમ તો એમાં તમને કેવું એક્સપિરિયન્સ રહેલું છે સારું છે. તમારું જે એક્સપિરયન્સ છે એ બધું મતલબ અ તમે કહી શકો કે હિટ જાતું હતું કે પછી ફ્લોપ જાતું હતું.
એમ કહી શકીએ કે સ્ટાર્ટિંગમાં તો બધું હીટ નો જાય પણ જેટલી ટ્રાય કરો એટલું વધારે ચાન્સ રહીએ તમારું હિટ જવાનું જોકે ઇન્ટરેસ્ટ હતું તો ગમે એટલી વાર તમે ટ્રાય કરી શકો ઓબ્વિયસ છે બધું હીટ નથી જવાનું ફ્લોપ બી જશે બટ ઇન ધ એન્ડ હીટ જશે.
હમમ હમમ બરોબર છે તો આપડે જે આજ ટોપિક તો હોબી ઉપર જ વાત કરી રહ્યા છીએ. તો તમને કોઈ એવી બીજી હોવી હોબીઝ જેમ કે ઘણા લોકોને વર્લ્ડ ટૂર કરવાનો શોખ હોય. નવી નવી જગ્યાઓ પણ એક્સપ્લોર કરવાનો શોખ હોય. તો એવા તમને કોઈ શોખ ખરા.
હા મને ટ્રાવેલિંગ નો બી શોખ છે એટલે હું મોસ્ટ ઓફ વન વન વન ટુ મનથ ની અંદર એક ટૂર લગાડું માઉન્ટનસ યા બીચીસ બે બે અત્યાર ના ટાઈમ મા જે માઉન્ટન પર્સેન્ટ બીસ પર્સેન્ટ પણ મારું એમ કેવું હું બે છું. મારા હોમ ટાઉનમાં માઉન્ટેન રેન્જીસ છે. જ્યાં મતલબ હું ફ્રિકવવેન્ટલી વિઝિટ કરતો હતો પછી અહિયા તમિલનાડુમાં એ અહયા બીચસ વિઝિટ કરું છું. ગુજરાતમાં બી ઘણા બીચ વિઝિટ કર્યા નેચર લાગતી જે લોકેશનસ છે ત્યાં ટ્રાવેલ કરવું વધારે ગમે.
ઓકે તો મતલબ જે વર્લ્ડ ટુર તમે કહી શકો કે આઉટ ઓફ ધ કન્ટ્રી જા હુ તમને ગમે કે પછી નહી કન્ટ્રી ના અંદર જ બધું એક્સપ્લોર કરવું છે.
ના ના એક્સપ્લોર કરવાનું. તો બધું ગમે અને ઓલ ઓવર ધ વલ્ડ. તો મતલબ તમે અત્યારે કોય આઉટ ઓફ કન્ટ્રી વિઝિટ કરેલી છે. ના અત્યારે ની નથી કર્યું પણ ફ્યુચર પ્લાનિંગ્સ તો છે ઘણું બધી જગ્યા જવાનું
ઓકે તો મતલબ તમે આઉટ ઓફ સ્ટેટ તો કર્યું જ હશે.
ઇન્ડિયાની મોસ્ટ ઓફ સ્ટેટ મે વિઝટ કરી છે. જેમકે રાજસ્થાન થઈ ગયું પછી, યુપી થઈ ગયું પછી દિલ્હી થઈ ગયું, તમિલનાડુ થઈ ગયું એમ જે ફ્રિકવેન્ટ જ્યાં જય કી એ બધી નિયર બાય સ્ટેટમાં મે વિઝીટ કર છે આગળ બી પ્લાનિંગ હલે છે અલગ અલગ સ્ટેટ વિઝિટ કરવાની.
તો અ આ સારી વાત. છે આપણે નવું નવું એક્સપ્લોર કરીએ. તો નવું નવું સિટીઝ ના કલ્ચર પણ આપણને જાણવા મળે અને નવા નવા કન્ટ્રીમાં પણ અગર આપડે જઈએ તો કન્ટ્રી ના પણ અલગ અલગ કલ્ચર હોય છે તે પણ આપણને જાણવા મળે અને આપણ આપણી નોલેજ વધે.
હા જેમ જેટલું તમે એક્સપ્લોર કરશો એટલું વધારે કલ્ચર તમને ડાઈવર્સ મળતું જ જશે.
હા અને જેમ કે આપણે જઈએ તો અલગ અલગ કલ્ચરના અલગ અલગ ક્લોથ્સ પણ હોય છે.
હા ક્લોથસ અલગ ડાન્સ અલગ બધું આખું ડિફરન્ટ થઈ જાય એક સ્ટેટ જ તમે ચેન્જ હોય તો બી ઘણું બધું ચેન્જ થઈ જાય.
તો તમને એવા કોઈ શોખ ખરા કે અલગ તમે સિટીમાં કે અલગ સ્ટેટમાં જાાવ તો તે લોકોના કલ્ચર વિશે વધુ જાણવું કે પછી તેના ક્લોથ ટ્રાય કરવા અને એવું બધું તમને શોખ ખરું.
હા ક્લોથસ ને ફેશન થોડીક ટ્રાય કરું બીજા સ્ટેજ.
હા તો મતલબ એ જાણવામાં અને ટ્રાય કરવામાં મજા આવે ને.
હા અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટ્રાય કરવામાં મજા આવે એક્સપ્લોર કરવામાં જેમ કેવું કલ્ચર છે જે મોસ્ટ ઓફ જે કલ્ચર હોય એને જીઓગ્રાફિક. કરે જેમ કે જે આ સાઉથ રીજન છે અહીિયાં હીટ એના રીજન્સથી ક્લોથસ યુઝ કરે નોર્થ સાઈડ જાશો તમે તો તમને ટાઈટ ક્લોથસ ને હેવી ક્લોથસ મળશે તો આ તમને એ બી એડવાન્ટેજ રહેશે કે તમે તમને જે વેધર છે. ઈ શુટેબલ તમે ક્લોથસ ઓટોમેટિક થઈ જશે જો તમે કલ્ચર ક્લોથ ટ્રાય કરશો. ઘણું હેલ્પફુલ બી રહીએ તમે. જો ટ્રાય કરતા રહી હો.
તો ઓવર ઓલ તમે જે મતલબ. ઈન્ડિયામાં જેટલું પણ તમે જોયું તેમાંથી તમને બેસ્ટ મતલબ તમારી હોબી. તમે ગણી શકો સ્પોર્ટ્સ બર્ડ્સ ક્લોથ્સ ટાય કરવા વિઝિટ કરવું એમાંથી તમારી બેસ્ટ હો. કઈ છે. ખુબ ઉત્સુક છો કે કે આના અંદર મારે વધારે. જવું છે ને આના અંદર મારે વધારે એક્સપ્લોર કરવું છે, તમા એવી હોબી કઈ છે?
છે, ઇલેક્ટ્રોનિકસના એના પ્રોજેક્ટ બનાવવું, સર્કિટ સમજવું, જે કોડિંગ છે બધૂનુ લોજિક સમજવું, એના અંદર વધારે ઇન્ટરેસ્ટ છે, ટ્રાવેલ ઇન્ટરેસ્ટ છે, મેજર, બટ વધ વધારે સાઈડ આપણે ગણીએ તો જે, ઇલેક્ટ્રોનસ એ પાર્ટ છે એ સા ઇન્ટસ્ટ
ઓકે, એ સારું છે કેમ કે જે તમારી હોબી છે, એજ તમે કન્ટિન્યુ કરી રહ્યા છો, તો તમારો કેરિયર પણ સારો બનશે આમાંથી
હમ.
તો સારું. તમે એજ કન્ટિન્યુ કરી શકો છો, તમારી હોબી ઉપર જ તમે વધારે ધ્યાન આપો, તેનાથી તમે ખુબ જ આગળ વધશો.
ઉપર જ ફોકસ વધારેથી વધારે રાખવા માંગી છે. હ. હ અનેય જો નો ડાઉટ કરવું તો પડે છે, એક સ્પોર્ટ્ સાઈડ
હમ તો આવી રીતે જ શારીરિક આપણી લાઈફ આપણે વિતાવી શકીએ.
ઓકે. ઓકે. તો થેન્ક યુ તમારી સાથે વાત કરીને આનંદ થયો. કે થાઈ
ઓકે.